હલો અવાજ આવે છે તમને મારો
હા આવે છે. શું કરો છો?
બસ કઈ નઈ બેઠી છું અને જોતી તી ફોનમાં કે મારે આ વરસાદ ચાલુ થઈ ગયો છે ને તો એ ફ્લિપકાર્ટ પર જોતી તી કે કુંડા નીચે મૂકવાના સ્ટેન્ડ મારે જોઈતા તા તો હું એ ચેક કરી કરતી તી કે કેટલામાં મોળશે મને
તો ઓનલાઈન શોપિંગની તમે કઈ એપ્લિકેશન વાપરો છો?
હું ફ્લિપકાર્ટ વાપરું છું, મીશો વાપરું છું, એમેઝોન વાપરું છું, ત્રણે એપ એકશન આપું છું
હમ તો તમને સૌથી સારી કઈ એપ્લિકેશન લાગી કે સૌથી સારું ને સસ્તું છે કઈ અપ્લિકેશન પણ તમને ઓનલાઈન મળે
સૌથી સારું અને સસ્તું એ જોવા જાવ તો તમને મીશો પર મને વધારે સસ્તું ને સારું જોવા મળે છે અમુક પ્રોડક્ટ એમાં એવી આવે છે કે જે આપડે જોઈએ કઈ છે કઈક બીજી છે ઓનલાઈન અને ફોટો કઈક બીજો બતાવે છે. અને આવે છે કઈક બીજું એટલે અ
એ કેવાનું મીનિંગ એ લોકો એઆઈથી ફોટા બનાવતા હોય ને એટલે એ પ્રોડક્ટ તમને દેખાય બઉ જોરદાર છે એવું દેખાય. પણ એ પ્રોડક્ટ અસલમાં હોય લો થોડી ક્વોલિટીની.
હા એટલે પછી હોય એટલે પછી રિટર્ન કરવી પડે છે.
હા સાચી વાત છે તમારી પણ કહેવાનો મિનિંગ કહી દો તમે મીશો એપ્લિકેશન વાપરતા હો ને
હમ હમ
તો એમાં એવું આવે છે. કોઈ મીશો એપ્લિકેશનમાં છે ને તમે જાતે બી ખબર છે તમે ધારો કે નેશું કરો છો બરોબર ને શું કરો છો તમે? તમે મિશો એપ્લિકેશન પર ઓનલાઈન જાતે પોતે સપ્લાયર બની શકો મિશોના. મીન્સ કે ધારો કે તમે નીલ્સ નું કરો છો બરોબર તો તમે પેલા નીલ્સ બનાવ રેડીમેડ નીલ્સ એને શું કે પેું કેવાય કે કશું કે શું કેય પ્રેસ ઓન નીલ્સ કેવાય ને એને તમે નીલ્સ બનાવી રીલ્સ બનાવો બરોબર અલગ અલગ અલગ દસ પંદર સેટ તમે બનાયા રીલ્સના.
હા
ત સાથ ની ઘડિયો યાદ આવશે બસ તો એ. ફેલ એ તમે બાર દુકાનવાળા ધારો કે દુકાનવાળા ને તમે ના વેચો. પણ એટલીસ્ટ તમે કોઈ એવા રિટેલર ધારો કે વિસો એપ્લિકેશનમાં તમે ત ફોટા એના બનાવો એઆઈમાં થોડાક આમ ફોટા બનાવી દેવાના ડિઝાઇન વાળા અને પછી તમે એને જો એ મીશો પર અપલોડ કરો ને એટલે મિશો વાળા શું કરે એ તમારા ફોટાને એ તમે જે આખી એમાં બધી ડિટેલ નાખ એનું વજન કે. કેટલું છે એનો ભાવ તમે કેટલો રાખશો એની એમઆરપી કેટલી છે ઓફર કેટલી પછી એના કયું સ્ટાઈલ જ કઈ સ્ટાઈલની પ્રોડક્ટ છે શું નામ આલે લુ છે તમને કેટલી કેટલી કેટલા સ્ટોક છે તમારી જોડે બધું એમાં નાખો ને એટલે તમારી ઇન્વેન્ટરી કેવાય ઇન્વેન્ટરી બને એમાં એ ઇન્વે ટી પછી તમારે શું કરવાનું કે ઇવેન્ટ્રી જે બની ને. એ ઈવેન્ટ્રી તમારે તમાર સ્ટોક તમારે એમાં નાખવો તમે મિશો માં નાખો ને એટલે એ તમને એદ અ આઈટમ દેખાય. પબ્લિકને એટલે તમા પબ્લિક તમારી એ આઈટમ જુએ અને એમાં એમને લાગે ગમે કે બી આ આઈટમ મને ગમે છે. તો એ આઈટમને પબ્લીક ઓર્ડર કરે.
ઓકે.
ઓકે તો હું એમ કેવા માંગુ છું કે આવી રીતે એકાઉન્ટ બનાઈએ. તો પબ્લિક આપડી વસ્તુ લે ખરી
લે ને કેમ ના લે.
ઓકે હા તો પણ ઓનલાઈન શોપિંગ અમુક લોકો એવું કે છે કે ઓનલાઈન શોપિંગ બહુ નહિ સારી ઓનલાઈન કરતા ઓફલાઈન વધારે સારું મળે.
ના એવું કશું એવું કશું નથી તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ કરવી બી સારી જ છે જો તમે એક વસ્તુ સમજો પેલા તો સિમ્પલ કે ઓનલાઈન વસ્તુ શું છે. અત્યારે તમે જોજો ઓફલાઈન મોબાઈલ મોબાઈલની શોપમાં તમે જશો એના ભાવ અલગ હશે અને એના કરતા બી ઓછા તમને ઓનલાઈન ભાવ મલી જશે. કોઈ બી દુકાનમાં તમને
હા એ તો છે પણે અત્યારે બધી અત્યારની જનરેશન એ જોવે છે કે ઓનલાઈન સસ્તું મળે ઓનલાઈન સસ્તું મળે. પણ એ તમે જોવા જાવ ને તો ઓનલાઈન કરતા ઓફલાઈન તમે લેવા જાવ ને તો તમને. એ પ્રોડક્ટ એ પ્રોડક્ટ વિશે તમને થોડું નોલેજ પણ વધારે મળે છે. અને તમે જે ઓ ઓ ઓફલાઈન તમે જુઓ ને તો તમને ત્યાં ભાવ બી તમને કરાવ હશે તો કરાવ કરવા નહી મળે પણ એ વસ્તુ નુ તમને નોલેજ નહી મળે જેમ કે તમ દુકાન વાળા ને પૂછો કે મારે આવી રીતે પ્રેસન નેલ્સ જોઈએ છે તો દુકાન વાળો તમને આમ ડિટે ઇ ડિટેલિંગ તમને સમજાવશે. કે આ તમે પ્રોડક્ટ તમે અ કઈ રીતે અ ની અંદર કયું પ્રોડક્ટ કયું મટરિયલ યુઝ કર્યું છે એ બધું તમને દુકાન ડિટેલમાં કહી શકશે દુકાન વાળો જે તમને ઓનલાઈન તમે શોપિંગ કરશો એ તમને ઓનલાઈન કઈ ડિટેલિંગ ઓનલાઈનમાં એટલું જ લખેલું હશે કે આ પ્ર છે આ પ્રેશણ ને કઈ રીતે લગાડવાના અને કઈ રીતે નીકાળવાના એ તમને એટલું જ બતાવશે બાકી ઇન ડિટેલમાં એવું નહી કે કે આ મશીન નેલસ છે કે આ હેન્ડ હેન્ડ ર હાથથી બનાયલા નીલ્સ છે. એવું તમને
સાચી વાત છે તમારી સાચી વાત છે અને હું તો એમ જ કઉ છું કે અત્યારે ઓનલાઈન શોપિંગ ન જમાનો એટલો જ ચાલે છે. અત્યારે ફ્લિપકાર્ટ ને એમેઝોન દ્વારા કંપની નો તમે ખાલી બિઝનેસ જુઓ આમ અત્યારે આમ શુ એક થી ટોપ હંડ્રેડ માં એ લોકો કો આવતા થઈ ગયા છે ઓનલાઈન બિઝનેસ એટલો બધો આગળ વધી ગયો છે.
હા અત્યારની જનરેશન ઓનલાઈન ઓનલાઈન કરીને બધી બઉ. બધી બહુ એપ પર તૂટી પડ્યા છે પણ એ વસ્તુ જો તાને ઓનલાઈન જ્યારથી આવ્યું છે ને ત્યારથી બધા દુકાનદારો થ એમને બેસ વાર તહેવાર બી જોજો તમે આવશે ને તો આ મીશો છે ફ્લિપકાર્ટ છે એમેઝોન ચાલીસ ચાલીસ ટકા ફિફ્ટી ફિફ્ટી પસન્ટ બી ઓફ અ ઓફર મૂકે છે કે તમે જેમ કે તમને એક ફોન લેવો હોય આઈફોન એ તમે દિવાળી ના ટાઈમે કે નવરાત્રી ના ટાઈમે તમે જોજો અ એ એ આઈફોન ની જે અસલ કિંમત હોય છે એના કરતા કેટલી બધી એ ટાઈમે નીચે ગયેલી હોય છે કિંમત
સાચી વાત છે તમારે ને એ લોકો ઓનલાઈન શું હોય તો ઓનલાઈન ઓફલાઈન તો દુકાન વાળો સ્કીમ હાલે એટલે દુકાન વાળો દસ ફોન વે તોય દસ વન પર સ્કીમ મલે તય્યારે આ લોકો જયારે દુ જયારે ઓનલાઈન વાળ આ કંપનીને સજેસ્ટ કરે કે તમારી કિંમત થોડી પાંચ હજાર દસ હજાર રૂપિયા ડાઉન કરો એટલે એટલા રૂપિયાની ઓફર મૂકશે પેલા તો બરોબર એટલે એટલા રૂપિયાની ઓફ દસ હજાર રૂપિયા ડાઉન કરે એટલે એ દસ હજાર રૂપિયાની ઓફ ફર મૂકે એટલે એ મોબાઈલ ખરીદવા માટે બધા તત્પર થશે બરોબર છે કોઈ બી વસ્તુ ખરીદવા પ બોલો બોલો
પણ ઈ અમુક વસ્તુ મેં એવી સાંભળેલી છે કે તમે ઓનલાઈન ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ બી ખરીદો ઓફરમાં ખરીદો તો મેં એવું વાત સાંભળી છે કે અંદરનું મશીનરી કે મ ટીરિયલ જે અંદર નું જે હોય એ બધું લો કંપની અચ્છા
નહી એવું તો કઈ હોતુ, નથી પણ કેહેવાવામાં મની કે શુ તમે જેટલા એક્ટિવ બનો આ બધી બાબતોમા તમે કોઈ બી વસ્તુ લેવા જાવ ને તો તમારે પેલા જોવાનુ કે એ વસ્તુ નો ઓનલાઈન ભાવ કેટલો છે. પછી કોઈ બી વસ્તુ એવી હોય જે તમને ઓ ઓલાઈન બી સસ્તી મળતી એવું જરૂરી નથી ઓ વસ્તુ એવું બી બ મોબાઈલ મંગ તો મોબાઈલ ના બોક્સ માંથી અંદર પથ્થર નીકળે તો એવું બી બને છે. હવે જો તમે વિડીયો બીડીયો ઉતારો ને એ તો કમ એ નથી એ તો કંપનીમાં જ કે અમે તો મોબાઈલ જ
હા એટલે જ તો કહ છુ, કે અત્યારે ઓનલાઈન કરતા ઓફલાઈન વધારે સારું છે, પણ અ ત્યંની જનરેશન ની એ વસ્તુ ખબર કેમ નથી પડતી
જ વસ્તુ છે એ લોકોને ખબર નથી ખ પાડવા માટે આપડણે એવું બધું કરવું પડે લન શોપિંગ હોય છે, તેમ
નો ફાયદો હામ ત્યાં વગડ કો દેશ
હા સાચી વાત છે.
તો આ કરવું વધારે સારુ પબ્લિક શબ્જ તો સારું છે, હવે આટલું તો
એ એના ઓનલા જ્યારથી ઓનલાઈન શોપિંગનું ચાલુ થયું છે ને ત્યારથી બધા દુકાન વાળા જે બિઝનેસ કરતા હોય જે વસ્તુ ઇલેક્ટ્રિશિયન છે જેમ કે પછી બીજા ઘણા બધા છેકે, જે એ ઓનલાઈન ના લીધે એમની દુકાનો પર બેસી જ રહ્યા હોય છે વાર તહેવાર ના લીધે અત્યાર તો ઓનલાઈન શોપિંગમા શાકભાજી અને ફ્રૂટ્સ બી મળે છે.
સાચી વાત છે તમારી ઘણું બધું મળે છે અત્યારે તો એ આમ કેવાનું મિનિંગ કે તમને વસ્તુ ખરીદવા ટાકર્સે છે તમને આ બવું ખેંચે છે એની બાજુ તમે મને ખરીદો અત્યારે પ્લ હવે એને ક વસ્તુ ગમે છે, મારે્યા ટેબલ લેવું છે. હું ઓનલાઈન ફ્પ્ટ એમાં અ હ જાાત ના ટેબલ અને મા કેબલ ગુ થ ગયુ. હુ વા કરી દઈશ ભાઈ ના મારા ટેબલ તો જોઈએ, જ છે.
હા એ તો છેજ.
એ દે
હમ સાચી વાત છે, તમારી તો એ એ તો હવે આપણે સેમિનાર ને બધું કરીશુ તો અત્યારની જનરેશન ને જાગૃત તો કરવી પડશે ને આવી આ બધી વસ્તુ વિશે
સાચી વાત છે, હવે પણ હુતો એમ જ તું કે તમે હવે એક વસ્તુ સમજો અત પબ્લિકને દિવાળી ના દીવા બી ઓનલાઈન મંગાવે તમને ખ્યાલ
હા અત્યારે તો પાણી વાળા દીવા બી નીકળ્યા હોય છે.
જારા ગરીબો તમને ખ્યાલ હોય તો માર્કેટમાં દીવાઓ લઈને ઉભા હશે લારીમાં લઈને ઉઊભા હશે. બરોબર તો હું તો બેસ્ટ છે કે દીવાઓ એવા વ્યક્તિ જોડેથી જ ખરીદીએે. કે જેને ખરેખર પૈસાની જરૂર છે તો એ વ્યક્તિ તે પણ જ પોતાની દિવાળી સારી રીતે કરી શકશે.
ઓકે હા ચલો ને આપણે હવે એક તો જોઈશું એ બધું. દિવાળી આવે ત્યારે હવે આપણે એક સેમિનાર ગોઠવીશું જે તમને ગોઠવીશ. તારીખને ડેટ કરીશ ત્યારે હું તમને કોલ કરીશ.
ચોક્કસ ચોક્કસ હા બોલો બીજું કઈ.
બસ બીજું કઈ નહી આભાર.
જય માતાજી